હમ્મ
મજામાં યાર તું કેમ છે
સરસ સરસ
અરાથી વાત કરવું છે ભાઈ એક ટોપિક પર
કયા વિષય પર વાત કરવાનું છે બોલની
સવારે વહેલા ઉઠવાનો ફાયદો બો દોસ્તાર થી સાંભળું છે કે સવારે વહેલો ઉઠવું જોઈએ બ હેલ્થને ફાયદો આપે છે
બઉ સરસવી અરે બઉુ સરસવીસ છે છે ભાઈ મારો મતે વહેલો ઉઠવું એ ખૂબ સારી આદત છે
હા મોટા લોકો પણ હંમેશા વહેલું ઉઠવાની સલાહ આપે છે
તને ખબર છે મોટા લોકો કા શા માટે વહેલા ઉઠવાની સલાહ આપે છે
ની ભાઈ ની ખબર
જો મેં તને બતાવું છું કારણ કે જો સવારે વાતાવરણ શાંત અને તાજગી ભર્યું હોય છે
શું વેહલા ઉઠવાથી અભ્યાસ માં ફાયદો થાય છે કે ની થાઈ છે ભાઈ
ચોક્કસ થાય છે સવારે મન શાંત હોય છે અને ધ્યાન વધુ સારી રીતે કેન્દ્રિત થાય છે
મેં પણ અનુભવ્યું છે કે સવારે કરેલો અભ્યાસ વધુ સમય સુધી યાદ રહે છે
હા કારણ કે તે સમય મનમાં ઓછા વિષોપો હોય છે
હમ્મ વહેલા ઉઠવાથી શ્વાસ પર શું અસર થાય છે શ્વાસ પણ કઈ અસર થાય છે
જોજ વહેલા ઉઠવાથી બહુ અસર થાય છે આપણે વહેલા ઉઠીને ચાલવું જોઈએ યોગ કરવો અથવા કસરત કરવી સરળ બને છે તેનાથી શરીર તંદુરસ્ત રહે છે
એટલે શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યમાં સુધાર થાય છે
બરાબર સવારે તાજી હવા પણ શરીર માટે લાભદાયી છે
ઘણા મોડે સુધી જાગે છે અને સવારે મોડે ઉઠે છે
હા હા ખાસ કરીને જો મોબાાઈલ અને સોશિયલ મીડિયાના કારણે
હમ શું વા ટેવ સારી છે
ના ના તેનાથી ઊંઘની ચક્ર બગડે છે અને દિવસભર થાક લાગે છે
મેદા ઉઠવાથી સમયનું પણ સારું આંદન થઈ શકે છે
હા દિવસની શરૂઆત વહેલી થાય એટલું વધુ કામ પૂર્ણ કરી શકાય છે
મને લાગે છે કે વેહેલા ઉઢનારા લોકો વધુ હોય છે
ઘણી વખત હેવું જોવા મળે છે
એવું પોતાની જ જ ચ વધુ સારી રીતે જોખી શકે છે
શું સફળ લોકો પણ વહેલા ઉઠે છે
ઘણા સફળ લોકો વહેલા ઉઠવાની આદત ધરાવે છે કારણ કે દિવસની સારી શરૂઆત કરવાવામાં મદદ કરે છે
જો કોઈ વ્યક્તિ મોડો ઉઠવો હોય તો તેનું શું કરવું જોઈએ
ધીમે ધીમે સોવાનું અને ઉઠવાનું સમય બદલવું જોઈએ એકદમ મોટો ફેરાફાર કરવો મુશ્કેલ હોય છે કેમકે આદત પડી જાય છે આપણે લોકોને કે રાત્રિ બે ત્રણ કલાક જોવાનું અને સવારે ગ્યાર કલાક થી ગ્યાર કલાક સુધી જોવાનું એટલે તમે અચાનકથી કરવો તો એ તમાર હેલ્થને નુકસાન કરે એટલે થોડુંક થોડક સમય તમારો હોમ રાત્રે કમ જોવાનું રાત્ર ધરે ધીરે જલ્દી જોવાનું આગળ ું પડશે તમને ધીરે ધીરે થઈ જાય એટલે દરરોજ તમને પંદર વીસ મિનિટ વયદા ઉઠવાનો પ્રયાસ કરી શકાય છે ધીરે ધીરે તમારું સારું થઈ ગય
હમ અને રાત્રે સમયસર સોવું પણ એટલું જ જરૂરી છે
હા વેલા ઉપરની આત્મવિશ્વાસ પણ વધે છે તમારો પહેલ સવારે ફટાફટ સવારે તમે વસી ગાવ તો એકદમ મોસમ
હા કારણ કે દિવસની શરૂઆત સકારાત્મક રીતે થાય છે અને કામ સમયસર પૂર્ણ થાય છે
હમ હું થોડું ચાલુ હા સવારે ઉઠીને તોું શું કરે છે
હું થોડું ચાલુ છું પાણી પીવું છું અને પછી અભ્યાસ કરું છું
આતો ખુબ સારી ટેવ છે હો તારી તો
હું પણ હવે વહેલા ઉઠવાની ટેવ વિકસાવનો પ્રયત્ન કરી રહ્યો છું
ખુબ સારી શરૂઆતમાં મુશ્કેલી પડશે પછી આદત બની જાય ત. શરઆતમાં મને પણ હું પણ. શરું કર્યું હતું તો મને પણ થોડું થકાન જેવું લાગતું હતું શરીર કમજોરી થતું હતું પણ આદત જ પડી ગઈ મને.
સાચો કહો છો પણ જો આપણે સવારે ઉઠીએ ને તો આપણો જો આખો દિવસ છે ને તે આનંદમાં જાય છે આપણે. જયારે સવારે ઉઠીને અ. બે પાંચ રાઉન્ડ મારીએ. આપણા જે શર શરીર છે ને એ તંદુરસ્ત થઈ જાય છે એમાં જો શાંતિનોો પ્રભાવ દોડવાનું ચાલુ થઈ જાય છે એનાથી આપણું આખું દિવસ આનંદમય જાય છે આપણને એમ લાગે છે કે આપણનું કઈ ટેન્શન નથી. અને આપણા બધા સુખી છે.
કેમકે તમારું આ ક્લાયમેટ પણ તમારું આ બહ સારું રહે છે એકદમ ફેશ રહે છે નેચરલ હવા ચાલે છે તમારું માઇન્ડને પણ એ સુકૂન આપે બહ આનંદ આપે.
સાચું કહો છો પરંતુ જો તું જોઈયા કરે તો આજના જે બાળકો હોય છે ને એ રાત. ના બે બે ત્રણ ત્રણ કલાક આવો. વાગ્ય સુધી મોબાઈલ જોઈતા હોય સોશિયલ મીડિયા જોઈતા હોય અને સવારે દસ વાગે ગ્યાર વાગે ઉ. જગ્યા કરે જ્યારે સુરજ તો આધો ચાલી ગયા હોય એ મોપા હોય છે.
હમ ના સવાર એક એ લોકોએ સવાર ન ફેશ નેચરલ હવા લઈ લેતો જ નહી હોય એટલે એમને બીમારી પણ બહ જલ્દી થાય બીમાર પણ જદી થાય એ.
એજ તો રીઝન છે તને ખબર છે શું છે કે આપણા જો આજના પેઢી છે એ બહ બી. ર થાય છે અને એને દવાઈ નો. જરૂરત પડે છે પરંતુ જે પુરાની પેઢી હતી એને કઈ પણ બીમાર નહી હતું અને જો. કોઈ બીમાર હોય તો એ લોકો કામ કરતા એના પોતાના તો એ ચાલી જાય કારણ કે. તો એ લોકો સવારે. વહેલા ઉઠી ગયા હતા તે લોકોને તંદુરસ્તી હવા મળે છે.
આજકાલ ન બાળકોએ બહ આળસ પણ બહુ કર્યા કર સવારે દસ ગ્યાર વાગે ઉઠી બ્રશ કરવું નાાવે બાર બાર કલાક પછી તો તે નાાવે
હમ સાચો કહો છો મારો પણ એક મિત્ર છે એ બાર વાગે ઉઠે છે અને ત્રણ. વાગે નાાય છે જો. આખો દિવસ જીતી ગયો અને એ ના્યો નહી.
હા ના હ હા એ ફ. પણ નહી થાય એટલે થકાન થકાન જેવું જ લાગે શરીર માં એટલે એને કામને પણ મન નહી લાગે મન પણ એનો ચીડચીડો એકદમ થઈ જાય કઈક. કોઈ પણ કામમાં એનું મન નહી લાગે કોઈ પણ કામ સારી રીતે નહી કરી શકે અભ્યાસ પણ એ અભ્યાસ કરવું બેસે તેને પણ એનું ધ્યાન સારી રીતે ના અભ્યાસમાં લાગે કેમકે પ્રેશર નથી થલો છે.
સાચો કહો છો એજ કારણ છે કે જો આજના યુવા છે ને એનો ગુસ્સો બહુ જલ્દી આવી જાય કારણ કે. કે એનો જો એ દિમાગ. છે એ શાંત જ નહીં હોય એનો જો. માઇન્ડ છે ફ્રેેશ નહી. થાય એ નહયા. ના હોય દેર થી નાહાય છે એને સ્વસ્થ હવા નથી મળતો સવારનો એ બે વાગ્યા સુૂરજનો ધૂપ લેવા માટે ઉઠે છે તેથી એનો આખો દિવસ પરેશાનીથી નીકળે છે.
હમ. એકદમ સારું બું એટલે આજે આ ચર્ચા થી મને સમજું કે વહેલાઓું માત્ર એક એવું નથી પરંતુ સફળ જીવન તરફનું એક પગલું છે.
સાચું કહો છો વહેલા ઉઠવાથી સ્વાસ્થ્ય અભ્યાસ અને સમય વ્યવસ્થાની ત્રણેયોમાં ફાયદા થાય છે જો આપણે વહેલા. થ તો આપ. આપણને પોતા એ તાજગી વાલોો અભ્યાસ મળે છે. જો આપણે વહેલા ઉઠીને અભ્યાસ કરે તો એ અભ્યાસ આપણા જે દિમાગમાંમાં હોય એ બરાબર થઈ જાય. અને જો આપણે વહેલા ઉઠે તો આપણા પાસે બહુ સમય હોય છે કે આપણે પોતાનું કામ કરીને મનોરંજન કરવા માટે બેસી શકાય.
હમ ખુબ સરસ ખુબ સરસ ચાલો ભાઈ આ વિષયની તમારા સાથે વાત કરીને ખુબ આનંદ મળ્યો
ચાલો ચાલો મળીએે જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ ચાલ